કૃષ્ણા
જય શ્રી ક્રિષ્ણ, કેમ છો?
છે
બસ હું પણ મજામાં છું, શું કરો છો?
બસ કાંઈ નઈ જોવોને આજકાલ આપડે ક હું તો આવું વિચારતી અતી આજે હું એક જગ્યાએ ગઈ હતી. અ એક ગેટ ટુગેધર હ તો ત્યાં હેને અ બઉ બધા બાળકો અને મોટા લોકો એ પણને એક પ્લેટમાં ડિશમાં એટલું બધું ખાવાનું લ આઈટમ લઈ લીધી અ ને અને પછી એમને જેટલું ભાયું એટલું તો એ લોકો એ ખાઈ લીધું અને પછી નું જે છે એ બધું એમાં વેસ્ટ એમને એમ એંઠવાડામાં મૂકી દીધું તો હું વિચારતી હતી કે સ વિચાર કરો ખેડૂતો છે એ લો કો કેટલી મહેનત થી અં બધી અમ અ આટલી મતલબ અ ખેતી કરે છે એમાં કેટલી મહેનત લાગે છે અને આવા લોકો અ કાંઈ વિચારતા નથી બસ જેટલું આપડે જોયું એટલું એ પોતાના ડીશમાં લઈ લીધું અને પછી બધું વેસ્ટ થઈ ગયું તો કેટલો અન્નનો બગાડ થાય છે. તું આ વિશે વિચારતી હતી.
અચ્છા, હા એ તો તમે કેવો તે બરાબર કેવાય. ખોરાક તો બગાડવો જ ના જોઈએ કેટલું હવે ખોરાક મતલબ બગાવમા હમણાં તો જુવો ને હવે આપડે ઘરમાં પણ છે ને બ ધાને આપણા છોકરાઓને એ લોકોને કહીએ છીએ કે મતલબ જેટલું જોઈએ તેટલું જ લેવાનું હોય બ જરા બી એઠવાડયું ના રાખવાનું હોય હવે આપણેે લગ્નમાં પણ ગયેલા હોય તો હવે આજકલ તો પેલા તો આટલું નહીં હતું હવે આજકલ તો જે મતલબ એટલા મતલબ એટલા હાઈફાઈ લગ્ન કરે છે ને કે એ લોકો મતલબ કોઈ વિચાર જ નથી કરતા ખોરાકનો એટલી બધી એટલી બધી આઈટમો રાખે છે તો એમાં મતલબ અડધું ઉપર તો એ લો કોનું વેસ્ટ જ થતું હોય છે. તો હઅ અતો એ લોકો તોય આમ વિચાર કરવા જોઈએ કે જે લોકો બિચારા આમ ગરીબ લોક હોય ને એ લોકોને તો બિચારાને ખાવાનું પણ નથી મળતું પ્રોપર ટાઈમ માં ટાઈમમાં પર તો આપણેે આટલું વિચાર કરવા જોઈએ કે આપણે આટલો ખોરાકનો બગાડ કેવી રીતે કરી શકીએ.
બિલકુલ સાચું કહો છો તમે અને જો ખેડૂતો છે એ લોકો કેટલી કેટલી મહેનત કરે છે અને આપણે આપણે પોતાને બહ જ ખુશનસીબ સમજવા જોઈએ કારણ કે કેટલા આપણા દેશમાં પણ કેટ લા એવા લોકો છે કેટલા એવા ગરીબો પણ છે. લોકોને એક વખત નું રોક, હમ્મ ભોજન પણ સારી રીતે સર ખી રીતે નથી મળતું. તો આપણેે આ રીતે અ જે બગાડ કરીએ છીએ એના પર આપડો કોઈ જ એવો અધિકાર નથી હું તો આવું વિચાર કરું છું.
હા, એ તો બરાબર છે. તમે કેવો તે ઘણા લોકો તો બ જયારમાંથી પણ જોવો ને અ કેટલી બધી આમ વસ્તુઓ ખરીદી કરીને લાવે છે પછી એનો તો એનો સમય પર છે ને એ લોકો ઉપયોગ પણ નથી કરતા અને તે બગડી જાય તો એ લોકો કેટલા આમ સરળતાથી ફેંકી દે છે એ લોકોનો જીવ પણ નથી બળતો આવી રીતે.
બિલકુલ અન્નનો તો બિલકુલ બગાડ ના કરવો જોઈએ જો આ તો છે ને એક પ્રકારથી આપડે જોઈએ અહ તો ભોજન છે ને એ એક મતલબ ભગવાનનો પ્રસાદ આપણને જમ્યા પહેલા પણ અન્નદાતાનો ઉપકાર માનવો જોઈએ કે આપણને એક વત વખતની અહ સા સરખી રીતે જમવાનું આપણને ભગવાને પ્રબંધન કર્યો છે તો એનો આપણને એનો પણ અહ એન ઉપકાર માનવો જોઈએ પણ અહ આમ ઉપકાર માનવાની જગ્યાએ તો લોકો જો કેટલો અન્નનો બગાડ કરે છ છે. પણ જો આપણેે કોઈ પણ લગ્ન હોય કે ક્યાં પણ એવું અહ વધારે પડતું ભોજન બનેલું હોય અને અહ હવે તો કેટલી બધી વ્યવસ્થા થઈ ગઈ છે કે આપણને બાળકોના આશ્રમમાં કે કોઈ પણ વૃદ્ધા આશ્રમમાં ને ત્યાં સુધી પણ આ અ સ અસ આપડે પાસે જો સરખી નોંધ હોય તો આપણે ત્યાં ફોન કરીને અને ત્યાં આપણે જો વધેલું ભોજન હોય છે એ સમય પર પહોંચાડી શકીએ છે તો લોકો અ એને અ જમી શકે, તો આપણેે એવા કામ પ્રયાસો કરવા જોઈએ ન કે એનો બગ ગાડ કરવો જોઈએ.
હા એ તો બરાબર કેયો, આપડે જ પ્રો વધુ ધ્યાન રાખવું જોઈએ મતલબ ખોરાક નો કેવી રીતે અમ જોવો ને કોઈ લોકો અ ખેડૂતો પણ એ મતલબ અનાજ ઉગાડવા માટે કેટલી મહેનત કરે છે, કેટલું ખાતર કેટલી બધું ત અ એ લોકો મહેનત કરે છે, કેટલું બધું પાણી એ લોકો મતલબ પીવડાવે છે આમ ખેતરમાં, તો એ બધાનું આમ આવી રીતે છે ને બગડી જાય, તો કેટલું આપણને પેલું ફી આમ અ અ અવ એ થાય છે. તો ખોરાક તૈયાર કરવા માંતે ખેડૂતો મતલબ એ લોકો કેટલું બધી તૈયા આમ મહેનત કરે છે એ લોકો. બજાર સુધી આમ ખાદ્ય મતલબ પોહચાડે. છે, અને એ ખોરાક બગડી અને એ બગડી જાય, તો કેટલું નુકસાન થાય છે એ લોકોને. હવે વિશ્વમાં કેટલા લોકો છે ને આમ જોઈએ તો ગરીબ લોકો હોય, બિચારા એ લોકો તો બધા એ લોકોને ની મળે તો ભૂખા જ સૂવું પડે છે, આપણેે જ હવે ધ્યાન રાખતો હોય ખોરાક નો ઓછો બગાડ કરતો હોય, તો કોઈનું પેટ ભરાય છે.
બિલકુલ સાચું કહો છો તમે, અને આપણે તમને ખબર છે કે એક ફૂડ બેંક નુ પણ ઉપ એનો ઉપયોગ કરી શકીએ છે, કે જ્યારે આપણા ઘરે કોઈ સામાજિક પ્રસંગો હોય, કોઈ લગ્ન કે કોઈ પણ ઉત્સવ આપણે રાખતા હોઈએ અને એમાં આપણે બ ફેટ સિસ્ટમ હોય તો એની પણ આપણને ઓછો રાખવો જોઈએ, બફેટ સિસ્ટમથી પણ બહુ વધારે ખોરાકનો બગાડ થાય છે, કારણ કે આપણે પોતાના પ્લેટમાં આપણી માત્રા ઓછી માત્રામાં લેવું જોઈએ આપણી માત્રા અનુકૂળ લેવું જોઈએ જેનાથી અ ખોરાક નો બગાડ ના થાય ન થાય અને ફૂડ બેંક નો ઉપયોગ કરવો જોઈએ જેનાથી આપડા ઘરે કોઈ પણ પ્રસંગ હોય અને આપણે વધારે પડતું ભોજન બની ગયું છે એનું આપણને અનુમાન લાગી જાય, તો ફૂડ બેંકને આપણે ફોન કરીને અને એ ફૂડ બેંક છે ને એ જરૂરિયાત મંદો સુધી આ ભોજન પોહચાવે છે. તો આપણને એવી વ્યવસ્થાનો પણ ઉ પયોગ કરવો જોઈએ જેનાથી અન્નનો ઓછો બગાડ થાય.
હા, એ તો બરાબર જ કેવો તમે.
જેમ કે આપડે કોઈ હા, ગરીબો સુધી પહોંચાડવાની જે પ્રોસેસ છે એ ફૂડ બેંક પૂરી કરે છે, કે જે લોકો પણ જરૂરિયાતમંદ હશે, જ્યાં આપણને ભોજન પહોંચાડવું હોય તો આપણા પાસે જો સમયની અછત હોય તો આપણે ફૂડ બેંક ને કોલ કરીને અને એ આપણે આપણા સ્થાન ઉપર બોલાવીને આપ અને ભોજન આપી શકીએ છીએ.
અચ્છા, એવી પણ સુવિધાઓ હોય છે એમ?
હા એવી પણ સુવિધા હોય છે કે જેનાથી આપણને જો વધારે પડતો અન્નનો બ ગાડ ન થાય અને લોકો જે લોકોને જરૂરિયાત છે, ત્યાં સુધી આ મતલબ ભોજન પણ સમય પર પહોંચી જાય, કારણ કે તમને ખબર છે વધારે તાપમાન હોય હમણાં તો કેવું ગર મીનો ઉચ્ચો તાપ મન છે, તો વધારે તાપમાનમાં પણ જે ભોજન છે એ બગડી જાય છે વધારે સમય સુધી પડ્યું રેહ તો, તે એટલા માટે આપણને એવું પણ કરી શકાય છે.
હમ્મ બરાબર. એ તો બરાબર કીધું તમે. હવે ઘણા જણા હવે આપડી આપણેે પણ છે ને કેવી રીતે ધ્યાન રાખું આપણે પણ આપણા ઘરમાં છે ને જેટલા શાકભાજી જોઈએ, જેટલું ફ્રૂટ જોઈએ, કે જેટલું બધું આમ એવી વસ્તુઓ મતલબ ને વધારે પડ તે નહી લાવી જોઈએ કે મતલબ એ બ થોડા ટાઈમમાં બગડી જાય. તે આપડે પોતાના ઘરમાં પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ તો શું આપડે પણ બગડી જાય તો આપણને ફેંકવા પડે જેમ આ મજબૂરીમાં ફેંકવા પડે તો આપણને પણ જેટલું જરૂરિયાત હોય એટલું જ આપણે આપણા ઘરમાં સા માન લાવો જોઈએ.
બિલકુલ સાચું કહો છો તમે આપણને આપડા છોકરાઓને બધાને આવી ટેવ પાડવી જોઈએ કે આપણને જેટલી જરૂરિયાત હોય એટલું જ આપડે ભોજન અહ આપડા ડીશમાં લેવું જોઈએ અને આપડે જો પહેલાથી થોડું થોડું આવી અહ આહ એવી અહ એવા ડીસ સિપલીન આપડા ઘરમાં કરીશું ને તો ધીરે ધીરે બધાને અહ આવી ટેવ પડી જ જવાની છે. અને આપડે પોતે પણ કોઈ પણ અહ પ્રસંગમાં જઈએ કોઈ પણ સામાજિક પ્રસંગમાં જઈએ ભલે ઉત્સવ હોય લગ્ન હોય કે કોઈ પણ જ્યાં પણ જેવી પ્રકાર નો ભોજન હોય એને આપણને જેટલું જરૂરિયાત હોય એટલું જ આપડા ડીશમાં લેવું જોઈએ અને એટલું જ આપડા બાળકોને પણ આપવું જોઈએ એવું નહી કે આપડે જો તો અહ મ-મફતમાં ક્યાંક એવું હોય છે ને લોકોને કે આમની ને આમ મલે છે તો પોતાની પ્લેટો ભરી
હા એજ તોય ઘ ઘણા જણા ને ઘણા જણા લોકોને એવું હોય છે કે મતલબ ખોરાક નો અન્ન નો એ લોકોને છે ને કઈ પરવા જ નથી હોતી. અ એ લોકો એટલું બધું બ ગાડ કરે છે ને અ ખાવાનું પ્લેટમાં તો આટલું બધું લઈ લે છે. અને બીજું મતલબ જેટલું ખાવું એટલું ખાય ને બીજું એમને એમ ફેંકી દે છે એ લોકોને મતલબ જરા પણ આમ પરવા નથી હોતી.
બિલકુલ સાચું કોહો છો અને આ તો ખોટી ટેવ છે આવી ટેવ નહીં પાડવી જોઈએ અને આપણા વડીલો પણ એ લોકોએ તમે જોયું હશે કે એ લોકો કેવી રીતે પેલા અન્ન નો આમ સાદર પ્રણામ કરીને પછી અન્ન જેમ જમતા હતા અને જય્યારે એ જમીને અ ઉભા થાય ત્યારે પણ ઓલી એકદમ થાળીને ક્લી ક્લીન આમ એઠવાડું એમાં રહેવા નહતા દેતા આ બધું પાપ હોય છે એવું એ લોકો ના મનમાં હતું તો એવા એ લોકો ના સંસ્કાર હતા. તો આમ જેમ જેમ સમય જઈ રહ્યો છે જે લોકો અ વ ધારે વધારે આમ મોર્ડન થવાના હોડમાં આ પોત આપણી જે સંસ્કૃતિ છે. આપણા જે સંસ્કાર છે એ તો ભૂલ તા વિસ્તરાઈ જ ગયા છે. ભૂલી જ જાય છે અને અમ આમ વેસ્ટર્ન ટ્રેન્ડને પાછળ પડીને આમ એવી રીતે અ વધારે ભોજન લેવાનો પછી વેસ્ ટ કરવાનું આવો આ અ આવા સંસ્કારોને અપનાવે છે તો એ તો જો આપણા માટે સારું નથી અને આપણે આપણા વડીલોથી શીખવું જોઈએ અને એ પ્રમાણે આપણને અ ભોજન અ કરવું જોઈએ. અને અમ છોકરાઓમાં પણ આવી ટેવ પાડવી જોઈએ.
ખોરાક તો શું માનવ જીવનનો આમ સૌથી મહત્વપૂર્ણ જરૂરિયાત કહેવાય છે અગર જો ખોરાક જ ન મળે તો આપણે જીવનની કલ્પના પણ નથી કરી શકતા આપણે ખોરાકને પાણી વગર તો રહી પણ નથી શક વિશ્વભરમાં મતલબ કેટલા લોકો બધા ભૂખા મરે છે, મતલબ આવા રીતે ગરીબીને સામનો કરે છે, આપડે એ લોકો ન થોડું વિચાર કરવા જોઈએ અને છેને ખોરાકનોો જેટલો હોય તેટલો ઓછો બગાડ કરવો જોઈએ.
બિલકુલ સાચું ક છો તમે અને તમારાથી આ વિશે વાત કરી અને બહુ જાણકારી મળી અને બહુ વાત કરીને મને બહુ સારું લાગ્યું આપણે ફરીથી મળીશું. તમે પણ ખ્યાલ રાખજો જય શ્રી કૃષ્ણ.
શ્રી કૃષ્ણ.